કેમ છે મજામાં હા.
હું મજામાં તું કેમ છે હું તો મજામાં. તને ખબર આજે આપણેે શેના વિશે વાત કરવાના છીએ? આજે આપડો ટોપિક છે. સ્થાનિક તહેવારો અને પરંપરાઓ વિશે વાત કરવાના છીએ. હા. હું આજે જ સ્થાનિક તહેવાર અને પરંપરા વિશે જ વિચારતી હતી. તને લાગે કે આજે આપડે બધું જ. ધીમે ધીમે ભૂલી રહ્યા છીએ. હા મને પણ એવું જ લાગે. તું જે કેહે ને એમાં ઘણું બધું સાચું છે. પણ આપણા તહેવારો બહુ સુંદર છે અને અર્થપૂર્ણ પણ છે. ખાસ કરીને ગુજરાત ના તહેવારો ને દુનિયાભરમાં જાણીતા છે હા. ખાસ કરીને તો નવરાત્રી. એ તો આપણા સૌથી મોટો તહેવાર છે.
નવ દિવસ સુધી માતાજી ની પૂજા કરવી. અને ગરબા અને એનો આનંદ કઈ અલગ જ હોય. એકદમ બરાબર ક્હ્યુ તે. ગુજરાતી માં રાત્રે ગરબા રમવા જવું રંગબેરંગી કપડા પહેરવા અને ઢોલ નગારા સાથે નૃત્ય કરવું. એ અનુભવ શબ્દો માં નહી કહી શકાતો. અને તું ધ્યાન આપ્યું
પહેલા લોકો પરંપરા કપડા વધારે જ પહેરતા હતા.
હવે ઘણા લોકો ફેશન પર વધારે ધ્યાન આપે છે. અને મૂળ સંસ્કૃતિ થોડી ઓછી થઈ ગઈ. હા એતો છે. પણ હજુ ઘણા લોકો પરંપરાગત રીતે ચનિયાચોલી અને કેડીયુ પહેરીને ગરબા રમે છે. એને જોઈને કેટલી ખુશી થાય એવું લાગે કે કાશ મને પણ મળતે.
હમ્મ નવરાત્રી સિવાય ઉત્તરાયણમાં પણ બહુ
મહત્વનો તહેર પતંગ ઉડાવવાનો મજા જ કંઈ અલગ છે. હા ખરેખર ચૌદ જાન્યુઆરી આખું આકાશ પતંગોથી ઘેરાયેલું હોય છે. એ કાઈપો એ કાઈપો એ લપેટ જેવા અવાજોથી આખું શહેર ગુંજે છે જ્યાં જઈએ ત્યાં આ જ અવાજ હોય છે.
હા અને તલ અને લાડુ ઊંધિયું અને જલેબી ખાવાનો આનંદ જ કઈ અલગ હોય.
હા. ખાસ કરીને ઠંડીમાં ગરમ ગરમ ઊંધિયું ખાવું. એક તોમ મજા જ કઈ અલગ છે ને ઉપરથી તલના લાડુ પણ હોય છ. તો મમરા ના લાડુ કઈ રીતે ભૂલી શકે?
પણ મને લાગે
આજે લોકો પતંગ ઉડાવવાની પરંપરા પણ બદલાઈ રહી છે. હવે પ્લાસ્ટિકની દોરી અને વધારે સ્પર્ધા કરી રહ્યા છે. હા બરાબર કયું છે હવે ઘણા લોકો સલામતી વિશે વધુ જાગૃત થયા છે પેલા જે જોખમો થતા હતા હવે ઓછા થઈ રહ્યા છે ને. સારું જ છે જેટલા લોકો જાગૃત થાય તેટલું પણ તેના લીધે પરંપરા પણ નહી ભૂલવી જોઈએ. હમ્મ હવે દિવાળી વિશે વાત કરીએ. તો દિવાળી તો પ્રકાશ નો તહેવાર છે. અંધકાર દૂર કરે છે હા. દિવાળી તો ભાઈ શું વાત કરો દિવાળી એટલે દીવડા રંગોળી નવા નવા કપડા. અને મીઠાઈ નો તહેવાર અને તને ખબર ઘરને સાફ સફાઈ કરવું તો એક પરંપરા બની ગઈ છે. અને લક્ષ્મી પૂજન નો દિવસ તો ખાસ એ લોકો ધન સંપત્તિ માટે માતા લક્ષ્મી ની પૂજા પણ કરે છે. હા.
દિવાળી પહેલાનું જેટલી શાંતિપૂર્ણ રહી નથી ને ફટાકડા ના કારણે પ્રદુષણ પણ વધે છે. હા. હવે ઘણા લોકો ઈકો ફ્રેન્ડલી દિવાળી પણ ઉજવે છે.
દીવા પ્રગટાવે છે પણ ઓછા ફટાકડા ફોડે. આ સારી બાબત છે. પરંપરા અને આધુનિકતા વચ્ચે સંતુલન રાખવું જરૂરી છે. પણ શુંવાત જળવાઈ રહેશે શું લાગે તને હવે જન્માષ્ટમી વિશે વાત કરી એ તો ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ નો દિવસ છે હા તને ખબર શ્રી કૃષ્ણ ક્યાં જન્મ્યા હતા જેલમાં મથુરાની જેલમાં
તો તને ખબર
કૃષ્ણ ભગવાન ના લીધે જ આપડણે જન્માષ્ટમી ઉજવીએ છે. જન્માષ્ટમી માં તો દહી હંડી ફોડવામાં આવે ને દહીં હંડીને તો પરંપરાગત બનાવી દીધી છે ને કેટલા માખન પણ ખાવા મળે છે જન્માષ્ટમીમાં લોકો પિરામિડ બનાવીને માટલી ફોડે છે કેટલી મજા આવે ને તું એ કોઈ દિવસ ટ્રાય કર્યું છે બાળકો માટે તો એ બહુ મોટો ઉત્સવ હોય અને મંદિરોમાં પણ ભજન કીર્તન પણ બહુ થાય છે હા એતો છે એક તો બાળકો માટે અલગ ઉત્સવ મંદિરોમાં ભજન કીર્તન માટે એક અલગ ઉત્સવ સાચું જ છે પણ ખાસ કરીને તો મને દ્વારકા અને મથુરા ન ભવ્ય ઉજવણી થાય છે તે બહ ગમે દ્વારકા અને મથુરા ની કે તો કઈ વાત જ અલગ હોય હવે થોડી લોક પરંપરા વિશે પણ વાત કરી લઈએ ગામડાઓમાં હજુ પણ ઘણા જૂના રીતિ રિવાજો જીવીત હોય હા એ તો છે ગામડું એક ગામડું શહેર એ સેહર જેમ કે ગામડા માં લગ્ન મંડપમાં સ્થાપના ગીતો ગાઈ અને વડીલોને આશીર્વાદ લેવું આ બધું હજુ પણ ચાલે છે અને શાયદ હજીુ ચાલશે જ પણ શહેરોમાં આ પરંપરા થોડી બદલાઈ ગઈ છે હવે ડી જેે અને મોર્ડન ફંક્શન બધું જોવા મળે છે હા તે તો બાબત છે પણ મૂળ ભાવના તો એજ છે ને ખુશી અને પરિવાર સાથે ઉજવણી મજા
સત્ય છે હવે રથયાત્રા વિશે વાત કરીએ તો અમદાવાદ ની રથયાત્રા બહ જ પ્રસિદ્ધ છે
એકદમ
ભગવાન જગન્નાથજી ની રથયાત્રા તો લાખો લોકો જોવે છે રત ખેંચવાની મજા અને ભક્તિ નો માહોલ કેલો અલગ અલગ અને મસ્ત હોય છે હા એ તો સાચું છે અને દિવસે આખું શહેર ભક્તિમય બની જાય પોલીસ અને પ્રશાસન પણ ખાસ વ્યવસ્થા કરી આપે છે હા તને ખબર જગન્નાથ પુરી ન રથયાત્રા કોઈ કહેવા નથી કોઈ ધાર્મિક નથી પરંતુ સાંસ્કૃતિક એકતા પણ બતાવે છે હા
તને લાગે છે કે નવી પેઢી આ તહેવાર ને એટલી જ મહત્વ આપશે
ખબર નહી. એ તો નવી પેઢી પર જ નિર્ભર છે. થોડું ઓછું ત ખરો. પણ સોશિયલ મીડિયાને શાળાઓને જાગૃતિના કારણે ફરીથી રસ વધતો જાય છે. શું લાગે છે તને? એ તો સાચું જ. શાળાઓમાં પણ હવે ફેસ્ટિવલ સેલિબ્રેશન થાય છે.
જેથી બાળકો પરંપરા સમજી રહ્યા છે. હા બાળકોને પરંપરાગત સમજાવું બહુ જરૂરી છે. પણ આપડે જ બધું જાળવી રાખવું હોય. તો ઘરમાંથી જ શરૂઆત કરવી પડે છે ને. હહ માતા પિતા બાળકોને કહાની લોકગીતો અને પરંપરાઓ શીખવે તો જ સારું રહેશે. હા તે તો બરાબર. એક વાત વધુ કઉં? આપણા તહેવારોમાં સામાજિક સંદેશો પણ છુપાયેલો હોય છે. તને ખબર છે? જેમ કે હ જેમ કે નવરાત્રીમાં સ્ત્રી શક્તિની પૂજા થાય છે. દિવાળીમાં અંધકાર ઉપર પ્રકાશનો વિજય દર્શાવવામાં આવે છે. અને ઉત્તરાયણમાં કુદરત સાથે જોડાણ. આ કેટલું સરસ છે ને? સાચું કહ્યું. દહેરેક તહેવાર પાછળ એક ઊંડો અર્થ હોય છે. હા પણ આજે લોકો ઘણીવાર માત્ર મજા માટે જ તહેવાર ઉજવે છે. તેનો મૂળ અર્થ તો મતલબ તો ભૂલી જ જાય છે. એ તો સમસ્યા છે. જો અર્થ સમજીએ તો તહેવારમાં વધુ મીનિંગફુલ બની જાય હા. હવે થોડીક લોકસંગીત અને નૃત્ય વિશે વાત કરીએ? ગરબા અને દાંડિયા તો ગુજરાતની ઓળખ બની ગઈ છે. એના વગર કઈ મજા જ નથી, હહ. અને ભવાઈ પણ એક જૂની નાટ લોકનાટ્ય પરંપરા બની ગઈ છે. સાચું કયું હો તે. ભવાઈમાં સામાજિક સંદેશ પણ આપવામાં આવે છે. હા પણ હવે આવી કલા ઓછી જોવા મળે છે. મોડ મોર્ડન મ્યુઝિક અને ફિલ્મી ગીતો જ વધારે ચાલે છે. પણ કેટલાક યુવા કલાકારો તો પરંપરાગત કળાને જ ફરીથી જીવન કરવાની કોશિશ કરી રહ્યા છે ને. તને નથી ખબર? એ ખુબ સારી વાત છે. પરંપરા જીવિત રહેશે, તો જ સંસ્કૃતિ પણ જીવિત રહેશે. સાચું કહ્યું હો તે. હવે તું શું માને છે? તહેવારોનું ભવિષ્ય શું હશે? કેવું રહેેશે? મને લાગે છે કે ટેકનોલોજી સાથે તહેવારો પણ વધુ ડિજિટલ બની રહ્યા છે. પણ જો આપણે સંસ્કૃતિ જાળવી રાખશું. તો મૂળ ભાવ પણ રહેશે. હા હા હવે તો ઓનલાઈન શુભેચ્છાઓ પણ સામાન્ય થઈ ગઈ છે.
પણ વ્યક્તિઓ મળીને ઉજવણી કરવાની મજા જ કઈ અલગ છે. ખરેખર. તહેવારોનો અસલી આનંદ તો પરિવારને જ સમાજ સાથે જ મળીને ઉજવામાં આવે છે
છોડ
ચલ જઈએ બોવ વાત કરતા કરતા બહુ મોડું થઈ ગયું ચાલ બાય બાય કાલે પાછા મળશુ કઈ નવી વાત સાથે ઠીક છે બાય